હલો
હલો
હલો જય શ્રી કૃષ્ણ કેમ છ મજામાંને?
હા એકદમ મજા તમે કેમ છો?
હ હું તો મજા મા છું. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું ને તમે જાણી રહિયા છો, હમણાં તો હમણા ઓનલાઈન પણ ઓનલાઈન શોપિંગ હું કરી રહ્યો છું. અને તમને જ ફોન ક્યો કે તમે ઓનલાઈન શોપિંગ તમે કરતા છો એટલે ઘણા સમયથી કરતા આવી રહ્યા છું, તો ઓનલાઈન શોપિંગ કરવામાં સારું કહેવાય કે પછી છે જે કે આપડે જે દુકાનમાં જઈને જ કરીએ તે શોપિંગ તે સારું કેહેવાય
ઓનલાન ઓનલાઈન શોપિંગ એ ખૂબ જ સારું છે જેના લીધે આપણને ઘણી ઘણા બધા રિવોર્ડ મળે છે આપણે કે અન્ય જગ્યાએ શોપિંગ કરવું જવા પડતું નથી તેથી ઓનલાન ઓનલાઈન એ ખૂબ જ સારી વસ્તુ છે.
હા મેં પણ ઘણા બધા લોકો પાછી સાંભળ્યું કે ઓનલાઈન વસ્તુ આપણે ખરીદીએ તો સારું પણ કહેવાય કારણ કે ઓનલાઈન જે આપણે શોપિંગ કરીએ તેના પણ આપણને ઘણા બધા પ્રકારનો ડિસ્કાઉન્ટ મળી રહે છે અને જેમ તહેવારો પણ આવે છે જેમ પણ દિવાળી આવે છે તેમાં અ ઘણા બધા મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળી રહે છે અને ઓફર પણ આપણને મળી રહે છે કે આ વસ્તુ પર આટલું તમને એક વસ્તુ ફ્રી મળશે એવું પણ મેં જોયું છે અને મને પણ વિચાર આવ્યો કે હું પણ ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યો છું અને તમને ફોન કર્યો કે ઓનલાઈન શોપિંગ સારું કહેવાય કે એટલે ખરાબ કહેવાય અને તમારું એ પણ મેં માની અને તમારા એ પણ મેં સમયજી છે અને બધા લોકોએ પણ મને કીધું કે ઓનલાઈન શોપિંગ તું કરશે સારા માટે સારું જ છે કારણ કે ઓનલાઈન શોપિંગ પણ ઘણા બધા ફાયદાઓ પણ થાય છે જેમ કે તમને ઓનલાઈન શોપિંગ પર. એટલે કે જે આપણે દુકાનમાં જઈને જે ખરીદી કરીએ તેના કરતાં આપણને ડિસ્કાઉન્ટ પણ જેતે ટકામાં વધારે જોવા મળશે જેથી કરીને આપણે ઓનલાઈન શોપિંગ કરીએ તો આપણા માટે સારું જ છે પરંતુ ઓનલાઈન ફાયદામાં તો મને એવું પણ લાગે છે જે આપણે શોપિંગ કરીએ તો એમાં વસ્તુ સારી ના નીકળી ન નીકળી તો. આપડે પાસા શું કરીશું એ લોકો આપણને રિપ્લેસમેન્ટ માટે જે આપણને કોઈ ઓપ્શન આપે છે કે ના આપે છે.
હા તમે કીધું તે ઓનલાઈન શોપિંગ કરવામાં આપણને ઘણી બધી મગજ મારી પડે છે કે આપણને માલ હરખી રીતના ચેક ના થાય કે આપણે. શોપિંગ કે આપણે વસ્તુ ભાવટોલ ના થાય ઓનલાઈન શોપિંગમાં આપણે જેટલો ભાવ લખાવો તેટલો પે કરી દેવા પડે છે. આપણે બજારમાં ખેરગામમાંને એવા જાય ત્યારે આપણે માલ જોઈને લિએ છીએ આપણે ભાવ તાલ કરાવીએ છીએ. આપણે આ જે માલ જો ખરાબ લાગ્યો હોય તો આપણે તરત બદલી નાખીએ જેના લીધે આપણને વધુ પૈસા મળે અને તે ખુબ ઓછા પૈસા વધુ સારી વસ્તુ મળી જાય એટલે ઓનલાઈન શોપિંગ એમ તો. સારી પણ એમ તો ન સારી કેહેવાય.
હા એ તો એવું જ કારણ કે ઓનલાઈન શોપિંગમાં આપણે જે આપણે ક્વૉલિટી ચેક કરીતે આપણને ફોટો દ્વારા જ મળી રહી છે એટલે દ્રશ્ય આપણે જોઈને જ આપણને જોઈ શકીએ છીએ આપણે તેને નિહાળી ન શકીએ એટલે કે કેવું કાપડ છે તેને આપણે સ્પર્શ કરીને આપણે સમજીન શકીએ એટલે આપણે જે કાપડ આપડે. ધારેલું હોય તેના કરતા વીપરીત નીકળી આયવુ તો પછી આપણે તો ખોટ જ છે પૈસા આપીએ તે પણ આપણે ઓનલાઈન કરી દઈએ તો પછી આપણે શું કરીશું એટલે એ લોકોને પણ આવી સલાહ આપવી જોઈએ કે આપણને જે ખરીદી કરીએ છે તે આપણને રિપ્લેસમેન્ટ માટે આપણને એ બધી સલાહ આપે અને પછી આપણે જે પણ ડિફેક્ટિવ માલ નીકળ્યો હોય તો પછી સૌ પ્રથમ તો મેં પણ જાણ્યું છે ને ઓનલાઈન જે સોશિયલ મીડિયા પર આવે છે વિડીયો ઘણા બધા કે ઓનલાઈન ખરીદીમાં નીકળીને એટલે ઓનલાઈન ખરીદી કરી હોય બધાએ કે જે ફોન લીધો હોય તેમાં સાબુ એવો નીકળી આવે છે એવું પણ મેં તો જોયું છે કારણ કે એ લોક કે પછી એ લોકને પછી એ લોકે આપણને સલાહ આપે છે કે તમે જે પણ પ્રકારની ઓનલાઈન ખરીદી કરો છો તેમાં પહેલા તમે જે ખરીદી કરી તેનું તમે અનબોક્સિંગ કરીને તમારે વિડીયો પહેલા ઉતારવું જોઈએ અને આપણે પ્રૂફ રાખવું જોઈએ કે કારણ કે આ વસ્તુ નીકળેલું છે અને તે આપ આપણે જે કંપની હોય છે તેમને બતાવવું જોઈએ જેથી કરી આપણને રિપ્લેસમેન્ટ વસ્તુ હોય છે તે આપણને આપી દે છે એટલે આવું મેં તો સાંભળ્યું છે અને શું તમે કોઈ પ્રકારની ઓનલાઈન ખરીદી કરી?
હા હું ઓનલાઈન આઈ. ફોન અ થર્ટીન પ્રો મંગાવ્યો હતો જેમાં અમને ખુબ ખરાબ અનુભવ છે કે અમે અનબોક્સિંગ જેવ કર્યું તેવો સાબુ નીકળ્યો જેના લીધે અમે પેલો અચંબીત. રહી ગયા કે આવું કેવું પછી અમે વિડીયો ઉતારેલો હતો એટલે પસી અમે બતાયવુ કે અમે પેમેન્ટ બી પેલા કરી દીધલી સે અને તમે નહી કર તો અમે પોલીસ કેસ કરશું તે પસી પસી કંપની એ કીધું તેનો રિફંડ તરત જ. કર દીધા અને તેઓએ પસી પે પે એ કંપનીએ નવો ડિસ્કાઉન્ટ રેટે અમને આઈફોન થર્ટીન પ્રો આયપ્યો. તેથી અમને એમ સુવિધાઓ સારી લાગી, પણ એવું ઓનલાઈન શોપિંગમાં તમને વસ્તુઓ ઓ નબળી નીકળવાની, કે અં ફા ટૂટી જાવાની તેવો ભય રહે છે.
હા. કારણકે ઓનલાઈન શોપિંગ કર એટલે અનુભવનો આપણે અનુભવ કરીએ, તો આપણા માટે બ સારું જ છે. એટકે એવું તો મેં માનું છુ કે ઓનલાઈન શોપિંગ કરવું હોય તો ખૂબ નિહાળવું જ જોઈએ. ના કરવું જોઈએ, પરંતુ ઓનલાઈન શોપિંગમાં આપણે બીજી વસ્તુ કેમ ઘરની જે સામાન હોય છે તે આપણે તેનો ઉપયોગ કરીશું, ઘરના મારા જે વપરાશમાં જે આપણને વસ્તુની જરૂર પડે છે તે આપણે એ ઓનલાઈન શોપિંગ દ્વારા કરી જ શકીએ છે, અને તે એમ સારી પણ આવે છે. મેં પણ, મારા ઘરમાં જે પણ માલસામાન મૂકવાનો કોઈ પણ આવીબધી જે વસ્તુ છે તે પણ ઓનલાઈન જ ખરીદું છું, અને તમે જાણો છો કે ઓનલાઈન શો પિંગનો પણ અમણાંતો ઘણી બધી એમ આવી બધી એપ, ગ્લોસરી, સર બીગ માર્કેટ પછી એ બધી ઘણી આવી એપો આવી ગઈ છે, તેમાં આપણને ગ્લોસરી કે કે અનાજ છે, પછી કઠોળ છે એ બધું આપણને મળી રહે છે ઓન ઓનલાઈન જ. અને ઘણા બધા પ્રકારના અન્ય પ્રકારની ઘરે જ વપરાસ માટે વસ્તુઓ પણ ઓનલાઈન દ્વારા આપણને મળી રહે છે. એ પણ બધા માટે સારું કે કે અમુક લોકો એવા કે ઘર બેઠા એ લોકોને એવું જોઈએ છે એટલે કે જે લોકોમ શોપિંગ જવાનોમ કંટાળતા હોય એટલે કે દુકાનમાં જવાનો, તે ઓનલાઈન દ્વારા કરી શકે છે. એવી બધી સુવિધા માટે તો આવી ગઈ છે, કેમકે આધુનિક યુગમાં તો ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટ નો પણ ખુબ ઉપયોગ થઈ રહ્યો છે, અને ઓનલાઇન શોપિંગમાં ડિજિટલ પેમેન્ટમાં તમે જાણો જ છો કે, ઘર બેઠા બીજાના એકાઉન્ટમાં પૈસા નાખી દઈયે છે, કોઈ પણ વસ્તુની ખરીદી કર તે વેપારીના ખાતામાં નાખી દઈએ છીએ, અને એ લોકો પણ ત્યાં જવું પડતું નથી. થી ઓનલાઈન શોપિંગ કરવી પણ ખૂબ જરૂરી છે, અને આપણે તો તમે જાણો છો ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો આપણે ણને એવું કોઈ આપણે લોકો કઈ બિલ જેવું તો નથી આપતા, પણ કોઈ પ્રકારનું કુપન જે આપે છે તેથી કરીને આપણે સાચવવી જોઈએ. અને આપણે પેલા એવું ખરીદી કરતા કે જ્યાં આપણે જે વ અ રૂબરૂ ખરીદી કરવા જાતા, જ્યાં કોઈ પણ પ્રકારની એટલે દુકાનોમાં, ત્યાં આપણે ખરીદી કરીએ પછી આપડે બિલ લેવું ખુબ જરૂરી છે, કારણ કે બિલ જ આપણે પ્રુફ માટે હોય છે ત્યારે તો. કારણ કે આપણે જો ખરીદી કરીએ ને બિલ જ આપણે નથી લીધું, તો પછી તે આપણેે ઘરે લાવીને જોયું તો આ તો ડિફેક્ટિવ પીસ નીકળ્યો છે, એવું નીકળી ગયું તો પછી આપણે રિપ્લેસમેન્ટ માટે આપણે માંગણી ન કરી શકીએ. આથી ગ્રાહકોની મોટી જિમ્મેદારી છે, પેલા તો બિલ આપણે સાથે લાવવી જોઈએ, અને આપણે આપણે તો એ જ મોટા મોટી જવાબદારી છે કે આપણે જો યોગ્ય વસ્તુની ખરીદી એને યોગ્ય પેલુમાં કરવું જોઈએ એમ, અને બિલ લાવ વું ખુબ જરૂરી છે. શું તમે આવું કઈ કઈ ખરીદી કરી છે કે ત્યાં આપડે તમે બિલ લાવવાનું ભૂલી ગ્યા હોય
હા, હા, અમે જે દુકાન કે અમે જે એ એ સી લીધી હતું, તેનું બિલ જ લેવાનો ભુલી ગ્યા. પછી તેની બગડી ગ્યુ તો પછી અ તે દુકાનદાર કે તમે બિલ બતાવો, તો બિલ જ ભુલી ગ્યા તા, જેના લીધે, પછી એ સી રિપેરિંગ રિપેરિંગ ના થયું ડિસ્કા પેલું રેટમાં, તે ખૂબ જ મગજમારી પડી. અને જેના લીધે અમને હવે ખર્ચો વધુ થીયો, તેથી બિલ લાવવું ખુબ જ જરૂરી છે. ઓનલાઈન માં એવું હોય કે તેઓ રિસિપ્ટ જેવી મૂકી રાખે, મોકલાવી દે છે એટલે વોરંટી કાર્ડને ગેરટી કાર્ડ તેઓ સાથે જ મોકલી દે છે. તેથી ઓનલાઈન શોપિંગ કરવું ખુબ જ સારું કેહેવાય છે. મન તો લાગે આધુ આધુનિક યુગમાં તેવો રીવોર્ડ પણ સારો આપે છે, અને અન્ય સુવિધાઓ પણ સારી આપે છે, જેના લીધે આપણને ખૂબ સારું રહે છે, કે આપણે ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ.
કે ઓનલાઈન શોપિંગની અમણાં તો માર્કેટ પણ ખૂબ વધી રહ્યું છે. જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, પછી ઘણી બધી એપો છે. તેના પર લોકો, અમણેં તો એમેઝોન પર લોકો ખૂબ ટ્રસ્ટ કરે છે અને ફ્લિપકાર્ટ પર બી વધારે ટ્રસ્ટ કરે છે. એ બે જ એપ છે, તેના પર ઘણા બધા હમણાં તો ગ્રાહકો પણ ખૂબ ત એટલે કે ટ્રસ્ટ એના પર છે, કારણ કે એ ઘણા બધા પ્રકારની સુવિધાઓ આપે છે, અને બીજા કરતાં તે ઓછા ભાવે એટલે કે જે ડિસ્કાઉન્ટ હોય છે મોબાઈલ ઉપર કે પછી એ લોકો જે હમણાં હતા તો એમે એમેઝોન પછી બિગ બજાર એમ ફેશનેબલ એફર ઓફર એ બધી ઘણી બધી ઓફર રાખે છે એમેઝોન પર. કે દિવાળીની ઓફર આવે છે, પછી નવરાત્રીની પણ ઓફર આવે છે, પછ હોલી સ્પેશિયલ એવું પણ ઘણા બધા અમે તો જોયું છે. એટલે ઓનલાઈન સોશિયલ મીડિયા આપણને આમ માહિતી પૂરી પડે છે, આવી બધી એપોને. અને આપણે આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો સાવચેતી ને કરવી જોઈએ. શું તમારા જે ઘરમાં માલ સમાન લાવવાનો હોય કે પછી ઘરમાં જે વસ્તુ જેમ કે લાઈટ અલગ અલગ દિવાળીમાં તો હોય તેમાંથી ઓનલાઈન ખરીદી કરી છે, કે પછી તમે દુકાનોમાં જ ખરીદી કરો છો?
હ અમુક વસ્તુ બ દુકાનથી જ ખરીદી કરીને અમુકતે ઓનલાઈન મંગાય દે અ જેના લીધે અ પેલા આ ગામના લોકોનો દિવાળીની અને શોપિંગનું પેલુ પણ કે જે અને ઓનલાઈન પણ અમને ડિસ્ક કાઉન્ટ વધુ મળે. જેમ કે મોટી વસ્તુ હોય કાઉન્ટમાં હોય તો અમે ઓનલાઈન મંગાવીએ નહી તો અમથી જ રહેત હોય તો અમે બજારથી લઈ આવીએ.
હા એ તો બરાબર જ છે. કારણ કે આપણે જે વસ્તુ એ જે વસ્તુ આપણે બજારમાંથી લાવી શકીએ તે આપણે લાવું જ જોઈએ અને જે આપણે જરૂરી હોય તો આપણે ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ કારણ કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમે કીધું કે આવા બધા પ્રકારના ધ્યાન કે નિયમો છે કે તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. એટલે કે જે આપણને ઓનલાઈન શોપિંગ કરતી વખતે જે પણ આપણને જે આપણે જે પણ કૂપન જે આપે છે તે આપણે સાચવીને એટલે મોબાઈલમાં વરી બિલ તરીકે આપે છે તે આપણને રાખવી જોઈએ તો આપણે વસ્તુને રિપ્લેશ કરી શકીએ છીએ. આથી આપણે ઓનલાઈન શોપિંગ કરતી વખતે આવી બધી નાની નાની બાબતો પણ સાવચતી રાખવી જોઈએ અને ઓનલાઈન એટલે ન કરીએ તો પછી આપ દુકાનમાં જઈને ખરીદી કરી તો બિલો લેવું ખુબ જરૂરી છે. બિલો વગેરે આપણને રિપ્લેસમેન્ટ માટે જે વસ્તુ મળી છે તે આપણે કરી શકતા નથી કારણ કે ગ્રાહકોની મોટી જિમ્મેદારી બિલ લેવાનું. ટેસ્ટ ના કરે એ આપણા માટે જ નુકસાનકારક છે. સારું મળે કોઈ વાર આપડે ઓનલાઈન શોપિંગ બીજી વાર કોઈ વાર વાતચીત કરીશું.
હા હા.